હલો. હાલો મારો અવાજ આવે છે તમને?
હલો.
મારો અવાજ આવે છે તમને
હા તમારો અવાજ આવે છે મારો તમને આવે છે ને
હા મને તમારો સ્પષ્ટ અવાજ આવે છે હા નમસ્કાર અમે બિલકુલ બરાબર છીએ અને સ્વસ્થ છીએ તમે કેમ છો
હા ખબ પણ મજામાં છું એમાં થયું એવું કે આજે સવારે જે છે બાલ્કનીમાં બેઠો હતી ત્યારે ઘણી ચકલીઓ કબૂતરો આવ્યા હતા તો એમને જોઈને મને ઘણો આનંદ થયો તો મેં વિચાર્યું કે ચાલો આજે આપ આપણે જે છે પક્ષીઓ ઉપર જ વાત કરીએ એમ
હા ખુબ જ સારો વિચાર છે કે તમે બે પલ તમે પક્ષીઓ સાથે વિતાવ્યા એ ઘણું સારું હોવા વિચારીએ તો થઈ છે
હા અને એમાં પણ સાચું કહું કે પક્ષીઓ જે છે એ ખૂબ જ ગમે છે કેમકે સવારે જે પક્ષીઓનો જે છે મધુર કલરો સાંભળવા મળે છે અને આપડો આખો દિવસ જે છે સારો પસાર થાય છે કેમ કે પક્ષીઓ જે છે સવારમાં
કુકડો જે છે એ કુકડે કૂક કરી અને સવારમાં બધાને જે છે જગાડ તો હોય છે મોર જે હોય છે નાચતા હોય છે વરસાદના સમયે કળા કરતા તા હોય છે તો આવા ઘણા બધા પક્ષીઓ જે છે પોત પોોતાની કળા જે છે એ પ્રખ્યાત હોય છે અને જોવાની આપણને ખુબ જ મજા આવતી હોય છે એમ
હા તમે બરાબર કીધું કે સવારના ઉઠાની સાથે જ આપણે પક્ષીઓનો કદરાવ અને કાનમાં એમનો મસ્ત મધુર ગીત કે એમના અવાજો સાથે સંભળાતું હોય છે તો આપણું મન સવાર ઉઠાની સાથે શાંત ભર્યું અને એક ખુશી વાળું થઈ જાય છે તે ખુબ જ સારું કહેવાય છે
હા અને એમાં પણ જે છે મેં તમને કીધું એમ કે મને મોલ જે છે વધારે ગમે છે કેમકે જારે વરસાદ નો સમય હોય છે ત્યારે જે મોર કળા કરતો હોય છે દિવસોમાં તે નૃત્ય દિવસ દરમિયાન એ નૃત્ય કરતો હોય છે એનો જોવાનો આનંદ જ અલગ હોય છે એમ અને પોપટ પણ સારા લાગે કેમકે એનો કલર જે છે એ લીલા રંગ નો હોય છે બોલવાની ક્ષમતા પણ ખૂબ જ સારી હોય છે તો આમ ઘણા બધા પક્ષીઓ જે છે પોતાના રંગરૂૂપ અને અવાજના કારણે જે છે એ ખૂબ જ પ્રખ્યાત હોય છે એમ
હા તમે બરાબર કીધું અને પોપર જે છે એ આપણી જોડે કોઈ વાક આપણે પાડ્યા હોત તે મનુષ્યની સાથે રહેતા રહેતા એ કોઈ વાર મનુષ્યના જેવા શબ્દો પણ બોલવા લાગી જાય છે અને બહુ સારી રીતે આપણી વાણી બહ સહેલે થી શીખી જતું હોય છે આપડે કઈક પૂછીએ બોલીએ તો એ આપણું વાતો રીપીટ કરે આપડે જે કયું હોય એનો આન્સર આપતો હોય છે તે ખુબ જ સારું કે લાગે છે
હા તમારી વાત એકદમ સાચી છે અને કેટલાક લોકો એવા હોય છે કે જે પક્ષીને. પાળતા હોય છે એટલે કે પોતાની ઘરમાં જે છે એ પિંજરું રાખી. અને એમાં પક્ષીને જે છે રાખતા હોય છે પછી કબૂતર હોય. કે પછી પોપટ હોય કે પછી ચકલા હોય તો એવી રીતે રાખતા હોય છે પણ મારું એવું માનવું છે કે પક્ષીઓને ક્યારે પણ પીંજરામાં રાખવા ન જોઈએ કેમ કે એમને ભગવાને જે છે પાંખ આઈપી છે તો એ પાંખ એમને આખા ખુલ્લા આકાશમાં ઉડવા માટે આયપી છે નહીં કે પીંજરામાં પુરાવા માટે તો અમારું એવું માનવું છે કે પક્ષીઓને હંમેશા ખુલ્લા આકાશ માં જ ઉડવા દેવા જોઈએ જો એમને આપણને એવી બહુ ઈચ્છા હોય કે ચણ નાખવી હોય મારે રોજે તો જ્યાં પણ પક્ષીઓ રોજ આવતા હોય ચબુતરો હોય ગામનો કે પછી કોઈ પણ એવી વસ્તુ હોય તો ત્યાં આપણે ચણ નાખવી જોઈએ ખવડાવવું જોઈએ પાણી પીવડાવવું જોઈએ તો આવી બધી વસ્તુ કરવી જોઈએ પણ પક્ષીઓને છે એ ખુલ્લા આકાશમાં જ ઉડવા દેવા જોઈએ
હા તમે બરાબર કીધું. કે પક્ષી જો છે એમને એમને કુદરતની જગ્યાએ આપી છે. આકાશમાંથી એમના નિરાંત ઓળવું જોઈએ. અને હું તો કહુ કે પક્ષી જયારે આપણા ઘર પાસે આવતા હોય. ત્યાર આપ આપણા ઘરના બાજુમાં જે ઝાડ હોય ત્યાં એમનું પોતાનું ઘર બનાવતા હોય. તો એમની પણ થોડી અત્યારે આપડણે થોડું પાણી આપવું જોઈએ એમને આજુબાજુ ચણ નાખ. વા જોયે જેથી એ નિરાંતે ખાઈ શકે અને નિરાંતે રહી શકે. અને એમને ભ. ગાડવું ના જોઈએ એમને એમનો ઘર બનાવ્યું માળો બનાવ્યો હોય. તો એને તોડી ના નાખવો જોઈએ બલકી. મસ્ત એનું જે હોય એમને ખાવાનું પાણીને એનું ધ્યાન રાખવું જોઈએ.
હા એ તમારી વાત એકદમ સાચી છે. કે આપણા આસ ઘરની આસપાસ જે છે એ કેવા પક્ષીઓ જોવા મળતા. તો કે ચકલી કબૂતર કાગડો મેના. આવા બધા પક્ષીઓ જે છે આપણને રોજ જોવા મળતા હોય છે. પણ એમાં પણ પહેલાં જે છે આપણને ચકલીઓ ઘણી બધી દેખાતી હતી. પણ હવે તેમની સંખ્યા જે છે. દિન પ્રતિદિન જે છે ઓછી થતી જાય છે એમ. એટલે વૃક્ષો આનું જે મેન કારણ જે છે શું લાગે છે. જે તો કે વૃક્ષો જે છે એ વધારે પ્રમાણમાં કપાઈ રહ્યા છે અને શહેરો જે છે શહેરમાં વસ્તી વધવાથી જે. જંગલ વિસ્તાર હોય એ કટ થતો જાય છે એમ. એટલે એમની રહેવાની જગ્યા જે છે એ ઓછી મળે છે જેના. કારણે પક્ષીઓ જે છે આકાશમાં કે એમ. વધારે પ્રમાણે જે છે એ વૃક્ષમાં રહી શકતા નથી કેમ કે વૃક્ષ વધારે. કપાઈ રહ્યા છે. અને શહેરમાં તો કેવું કે પ્રદુષણ ભરય્યું વાતાવરણ હોય. તો એના કારણે પક્ષીઓને પણ ઘણું એમને નુકસાન થતું હોય છે. તંદુરસ્ત પણ રહેતા નથી એટલે અને ઘણી વાર તો એવો રોગ આવે છે કે એકી સાથે. ઘણા બધા પક્ષીઓ હોય છે એ મરી જતા હોય છે તો આવું બધું ઘણી ઘટના બન. અ હોય છે.
હા તમે સાચું કીદું. અને જયારે ઉનાળા જેવી સિઝનો ચાલતી હોય. તો ત્યારે આપણેે આપણું. પક્ષીઓ માટે વિચારીને ઘરની આજુબાજુ કે આપણા ખેતરોમાં. કે આપડા કંપનીઓમાં એવા બધી જગ્યાએ એમની માટે પાણી ભરીને રાખવું જોઈએ જેથી એ ઉડતી વખતે એમને તરસ ને એવી લાગે. તો નિરાંત પી શકે કેમકે આજકાલ હમણાં નદીઓ એ બધી ઓછી થઈ રહી છે. તો એમને પાણી પીવા માટે પણ પૂરતું પાણી નહી મળતું તો એ ઉનાળા માટે એમને પાણી આપવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી કે આપણે જો નાનું કામ કરીએ જેના કારણે. પણ પક્ષીઓને મોટો સહારો બની શકે છે એ. અને પક્ષીઓ જે છે પર્યાવરણ માટે કેમ મહત્વના હોય છે તો કે તેઓ બીજ ફેલાવે. છે અને કેટલાક તો જીવાતો ખાઈને પાકનું રક્ષણ પણ કરતા હોય છે. અને કુદરત નું સંતુલન જાળવી રાખતા હોય છે. કેમ કે કેટલાક પક્ષીઓ જે છે એ પરાગનયન ની પ્રક્રિયા હોય છે ત્યારે પણ. ખૂબ જ ઉપયોગી બનતા હોય છે જેમ કે મધમાખી જ જોઈ લો એમ મધમાખી હોય પછી ઘણા બધા એવા પક્ષીઓ હોય કે જે ફૂલના પરાગ્રજ હોય તેના ઉપર બેસતા હોય છે જેના કારણે એની પગની ઉપર જે પરાગ્રજ હોય છે ચોટ પટી જતી હોય છે તે ફરી પાછા બીજા ફૂલ ઉપર કે બીજા છોડ ઉપર બેસે તો ત્યાં એ જે પરિવહનની જે પ્રક્રિયા જે છે થઈ જતી હોય છે પરાજનયનની તો એમાં પણ ઘણું બધું ઉપયોગી બનતા હોય છે એમ
હા તમે સાચું કીધું એટલે તો પક્ષીઓમાં તો સુંદર જ નથી પણ ઉપયોગી પણ આપણને એટલા જ છે જેટલે આપણે બીજી બધી વસ્તુઓની જરૂરિયાત છે તો આપણે પક્ષીઓનું પણ એની સુરક્ષા માટે પણ વિચારવું જોઈએ આપણેવે આપણે ઘરના આજુબાજુને ઝાડો ઓછા કાપવા જોઈએ અને વધારે વૃક્ષો વા વા જોઈએ જેથી કરી પક્ષીઓ અને આપને સારી એવી ઓક્સિજન વાળી હવા મળી શકે
હા અને એ ઘણા પક્ષીઓ માટે જે છે અભયારણ્ય પણ બનાવેલા હોય છે કે આપણે જોઈએ કે વડનગર નળ સરોવર જે આવેલું છે કે ત્યાં ઘણા પક્ષીઓ જે પ્રવાસી પક્ષીઓ હોય છે તે ત્યાં આવતા હોય છે એના વિશે ઘણું સાંભળ્યું છે કેમકે શિયાળામાં જે છે ત્યાં વિદેશી પક્ષીઓ જે છે આવતા હોય છે હજારો કિલોમીટરનોો પ્રવાસ કરી અને તેઓ નળ સરોવર ઉપર આવતા હોય છે આ ખરેખર એક અદભુત ચમક ચમત્કાર આપણને જોવા મળતો હોય છે એમ
હા તમે બરાબર કીધું કે એ નજારો જોવો એ બહુ જ અદ્ભુત ચમત્કાર છે અને હું તો કહ કેટલાક પક્ષીઓનો અવાજ તો એટલો મધુર હોય છે કે હું ખબ દિવસ એમનો અવાજ નિરાંત સાંભળ્યા કર જેમ કે કોયલ છે. એનો મધુર એટલો વસંત ઋતુમાં એમનો અવાજ આવે છે. કે આપણું હૃદય એ આનંદ થી ભરાય જતું હોય છે.
હા. અને એમાં પણ લોકો ઘણી વખત પક્ષીઓને પાંજરામાં મેં તમને કીધું એમ રાખ તા હોય છે. જેના કારણે જે છે એ યોગ્ય લાગતું નથી એટલે પક્ષીઓને પણ સ્વતંત્ર રીતે તે જીવવાનો, અધિકાર હોય છે એમ એટલે અને બાળકોને પણ આપણે એના વિશે શીખવવું જોઈએ તો આજે આપણે ઘણી સારી એવી પક્ષીઓ વિશે વાત કરી લીધી. તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો આભાર તમારો.
હા તમારો પણ ખુબ ખુબ આભાર.